હલો અવાજ આવે ર હાલો.
હાલો.
હા અવાજ આવેરન
આય હાલો.
હા તો અવે આજે આપડે ચોમાસાની નોતું વિશે વાત કરશું બરાબર
હા.
તો અને તમે જણાવો કે તમે શું ચોમાસામાં શું કરો છો?
ચોમાસામ તો જોવ ને આમ બહાર ના નીકળ એટલે ઘરમાં જ બેસી રહેવું પડે બરોબર ને
હા એ તો વાત તમારી સાચી છે, પણ તમને શું ચોમાસાની અંદર શું વધારે ગમે છે, કે જ મને તો ભજયા ને ચા ને કઢી ને આ બધું ખાવાની બો મજા આવે અમને શું મજા આવે છે.
તા વે
જે ભ ભજીયા તમે સેનામ બનાવો છો?
બેસન ના બેસન ના બનાએ દુંગળરી નાને પછી બટાકાના બનાવીએ સારા લાગે
અને તમે વરસાદ એટલો મળે છે, ચોમાસાની અંદર
હા તો સારું પડે આમ દિવસે નથી આવતો રાતે રાતે પડે એટલે
હા એમ તો સારું કે આપડે જો હમ્મ રાતે જોમ વરસાદ આવે તો સારું કે આપડું કોઈ પણ કામ હોય તો આપડે કામ પણ બગડે ની અને આપડું કામ પણ થઈ જાય અને સાંજે વરસાદ આવે તો આપડે કોઈ કામ પણ તા ના હોય તો આપડ પણ નથી થતો એમ
હા બરોબર
હ અમાર તો લેડીસ તો સારું દિવસે નથી આવતું એટલે જો કપડાં માથાકુટ સુકાઈ જાય કપડા શાંતિથી એમ આવતો હોય ને એટલે શું કપડા આમથી આમ આમથી આમ તે નાખવા પડે એટલે એમાં કંટાળી જવાય
અમારે તો કેવું છે, ઘરેથી અમે જો કારખાને આવીએ તો અમારે તો એટલું બધું ખોદેલા હોય છે, ને રસ્તા ને પાણી ભરાઈ ગયું હોય તો પાછું આપડે ખાડા પણ દેખાતા નથી હોતા ને એ બીધું ચોમાશા બઉન તકલીફ થતી હોય છે, મને તો ચોમાસું પણ ઓછું ગમે છે, થોડું તમને શું ચોમાસું એટલું ગમે છે?
મને ગમે ચોમાસું એલું બધું બો ના ગમે અતિશય વરસાદ પડી જાય ને તો નથી ગમતું શું પાણી પા ક્યારેકલું ગંદુ આવે પાણી પીવા માટેનું હોય ગટરનું પાણી ક્યારેક આવી જાય મેલું મેલું એટલે એ પણ નથી ગમતું સોસાયટી ને બોર નું હોય એટલે વાંધો નથી આવતું પેલા જ્યાં અમે રેહતા ત્યાં એવું જ હતું નગરપાલિકા ન આવતું તો ખરાબ પાણી આવતું. વરસાદ ઉપડે ને એટલે ગટરનું પાણી આવતું ગટરો બધું ઊભાય એટલે એ ના ગમતું બો જ એટલે એમ ના ગમે ને આમ પણ ગમે પણ હલો.
હા એ વાત સાચી તમારી. અતારે શ વરસાદ સારો આવે તો. ખેડૂતો અનેને પાક સારો થાય. હુ એથી ગઈને જો પાક સારો થશે. તો જ આપણને સારું એવું આપે. હા અનાજ ને બધું મળી જશે ને. વરસાદ સારું નઈ. પડે હા મન વરસાદ થોડો ઓછો ગમે છે પણ. આમ બધા માટે તો આમ સારો જ કેવાય ને.
હા વરસાદી એ સારું કેવાય. ઘાસ ઉગે એટલે પછી. શું પોચે કા સારું થઈ જાય. એટલે એ ટેન્શન ના હોય એ લોકોને ખેડૂતોને. ખાવા પૂરતો મળી જાય ગાયોને.
હા! એ તો વાત સાચું. પણ ઘાસ ને બધું ઉગે. તો પછી આપડે બધા જે. ઘરની અંદર રહેતા હોય. એમને બધાંને મચ્છર ને બધું વઘારે થાય. અને ચોમાસામાં બધી જગ્યા ખેતરોમાં બધે પાણી ભરાયેલું હોય. તો એમ બધું વધારે થતું. એના વિશે શું કેવુ તમારે? હા આવાજ આવેે છે ને?
હા આયો પેલા નોતો આવતો એડલે.
હા! એમ કેવું છે કે, આપડે બધા ચોમાસાની અંદર. એમ ઘાસ ને બદ્દુ ઉગતું હોય. તો આપડે બધા ઘરની અંદર નેતા હોઈએ તો પછી. હું મચ્છર ને બધું બહુ થતું હોય છે. તો એના વિશે શું કેવું છે તમારું?
હા મચ્છર તો બહુ થઈ જાય. એટલે બીમારી પણ પડે. મચ્છર થાય એટલે નાના છોકરા ને બહુ કાળજી રાખી. પડે ઘરમાં બધું અગરબત્તીલા લગાવવી પડે. મચ્છરો માટે છોકરાઓ જે કરડે નહીં. બધુ ધ્યાન રાખો, સાફ સફાઈ રાખું.
અને બસ સાંજના ટાઈમે મચ્છરો બઉ વધારે હોય છે. એટલે સાંજના ટાઈમે જ પેલા આપડે. આ બધ ઘરની અંદર બારી બારણાં બંધ રાખી હતી એ બધું. ફાયદો થાય એમ બીજું કઈ.
હા! તો બંધ રાખવી જ પડે છે. બારી હોય ને તો પછી. પેલે જીવા. પીખડા વાડી જીવા તો આવે ને હું થઈ જવી. એ મકોડા આવી જાય. બધું ધ્યાન રાખવું પડે એટલે. મને થોડું ઓછું ગમે એમ. ચોમાસામાં થોડું ઘણું.
અને તમે ચોમાસામાં બહાર જઓ, તમે શું ધ્યાન રાખો છો?
બારે જઈએ એટલે તો ખાસ ધ્યાન રાખવું જ પડે ને. શક્તિ લઇ જવી પડે બજારમાં ગયા હોય.
ફોન સાચવું પડે. એના માટે કોથરી કે લઈ જવી પડે. એમાં રાખવું પડે બગડે નહિ. પડે નહી એ બધું.
હા! એ તો વાત સાચી છે. ક્યા વરસાદ માં તો. ફરવા જવાની એ બધી મા મજાઆવતી. બધાને લોકો શું કરે. કેવા ને એક હિલ સ્ટેશન ને બધા હોય ને એમાં ફરવા જાય. એ બધું જવું ના જ જોઈએ. કારણ કે અમુક ફસાઈ જાય. તાવા એ બધું પણ થતું હોય છે. તો એ બધું થોડું ધ્યાનમાં રાખવાની જરૂર હ. કાર કે પહાડો, નદીઓ અને બધા વિસ્તારોમાં. પાણી બહુ આવતું હોય ને, એ બધા ફરવાની બી જવા. વધારે માંગતા હોય છે, તો એના વિશે શું કેવું છે? એનામાં જો ચાર્જર નાખી જોઈએ કે શું મારવું જોઈએ એના વિશે
હા બધું રાખવી જ પડે ક્યા ફરવા જતા હોયને ક્યા કોઈક વચ્ચે વરસાદ વધારે પડી જાય તો ક્યારેક પૂર પણ આવી જાય એ પણ ધ્યાન રાખવું પડે જતા હોય એટલે ગાડીમાં બધી વસ્તુઓ રાખવી પડે દોરડા રાખવા પડે બધું રાખવું પડે કે ક્યારેક ગાડી બગડે આપડી તો દોરડાથી ખેંચી હકાય બધી રીતે કરી શકાય બધું અને ખાડા ખાબોચિયા હોય તો પેલું પેલું થાય વધારે ગાડીને નુકસાન પણ થાય એ બધું ધ્યાન રાખવું પડે આપડે
અને ચોમાસાની અંદર બધા અમુક હેન પડેલી વસ્તુ મતલબ ધોની પળેલી જે સવાર ની વસ્તુ બપોરે ખાતા હોય બપોરની સાંજે ખાતા હોય ફૂગ પણ મ મળી ને જતી હોય છે, ચોમા સાની અંદર તો એના શું કેવું છે, ખાવું જોઈએ કે પછી શું કરવું જોઈએ એના વિશે
ના ખાવાય ખવાય જ ની બારની વસ્તુ ખવા જ ની ઘરે જ બનાવી ને ખવાય વસ્તુ બાર જતા હોય તો ઘરથી બનાવી ને વસ્ તુ જ લે જવાય બારે બાર નુ તો કેવું હોય પાણી કેવું હોય ગંદુ હોય ગંદામાં બનાવતા હોય વસ્તુ હોય તો કેવું થાય આપને નાના છોકરા ખાય તો શું થાય પેટમાં તકલીફ થઈ જાય જાડા ઉલટી થઈ જાય ને બધું એ એટલે ઘરની જ વસ્તુ સારી આપણેે હમ. લોકો તો જઈએ એટલે ઘરની જ વસ્તુ ખાઈએ તારની વસ્તુ ઓછું કરી દીએ ને ખાસ ચોમાસામાં જતા પણ નથી અમે શિયાળામાં જ જઈએ ખાસ કરીને
ધ્યાન રાખવું જોઈએ કે પછી વરસાદ એટલો બધો આવતો મોકવા જોઈએ કે નામ મોકવા જોઈએ તમારે શું કેવું છે. વરસાદના કારણે અહી ગયા વરસાદ એટલું હોય ને કે અત્યારે અમુક એવી જ જગ્યા ઉપર પાણી એટલું ભરાઈ જતું હોય ને એનાથી બાળકો પણ તણાઈ જતા હોય છે, એવું પણ સાંભળવામાં આવતું હોય છે, સમાચારમાં ને એમાં
ખાસ કરીને કંટાળો આવે આમ જે જતા હોય એમને ધ્યાન રાખવું પડે બાળકો તો વધારે ક્યારે લપસી જવાય કે રસ્તા કેવા હોય બધા એ જગ્યા કેવી હોય ખરાબ હોય કોય જીવાતો એવી ફરતી હોય ચોમાસામાં એ બધું ધ્યાન રાખવું પડે
અને ચોમાસાની અંદર આ બધી જગ્યા પાણી ભરાઈ જાય છે. તો અવે એના વિશે શું કેવું છે, કે સરકારે કય એના માટે કરવું જોઈએ? કારણ કે બધી વરસાદ એટલો બધો કંઈ આવતો નથી પણ થોડોક વરસાદ આવે તો એ પાણી ભરાઈ જતું હોય છે. તો એના નહિકમ માટે કઈ વ્યવસ્થા હોવી જોઈએ કે ના હોવી જોઈએ?
હા એ સરકારને ખાસ ધ્યાન રાખવું પડે નાના માણસોને કેટલી તકલીફ પડે છે, બધા એ રસ્તાઓ બધા પેલા ખરાબ હોય ને પાણી ભરાઈ જતું હોય તો બિચારે સામાન્ય માણસ માટે બહુ તકલીફ હોય છે એમ હ બહુ હેરાન થઇ જાય છે બધી રીતે
હા એ હા એજ ને ખાડા પણ એટલા બધા હોય છે કે અમુક જે બાઈક વાળા સાયકલ વાળા હોય એમને તો બે-બેલેન્સ પણ રહેતું નથી કે ભાઈ પડી જાય કે એવું પણ થતું હોય છે તો એ બધું કરવું જોઈએ કે ના કરવું જોઈએ.
હા કરવું જ પડે ને બિચારા મોત ના હઠેક પેલા થઈ જાય છે ઘાટ ઉતરી જાય બિચારા.
આવશે મારે છોકરો આવશે આવશે પણ બિચારે રસ્તા એવા હોય તો ક્યારેક બાઈક એટલું ફાસ્ટ ચલાવતા હોય કે ખબર જ ના હોય કે પાણી ભરેલું હોય એમ એમ એ આખું ઉતરી જતું હોય અને એટલું જો બે હોય એટલે સરકાર ના
ખાડાવું પડે છે હવે તો રોડે જ
હા એ તો વાત સાચી છે પણ અમે બધા શું કરે પાણીનો બગાડ બઉ વધારે કરતા હોય છે તેના વિશે શું કેવું છે કારણ કે જો ચોમાસું સારું નહી હોય તો ભાઈ પીવાનું પાણી છે એ તો મ-મળવાનું જ નથી અને જમીન ની અંદરમાં પાણીના સ્તર બઉ નીચા હોય છે તો એના વિશે શું કેવું છે
હા તે તો પાણી બોવ ઓલુ વરસાદનું પાણી પણ હવે તો શું સોસાયટીમાં પણ એવું જ થઈ ગયા ટાંકા બનાવી લીધા છે વરસાદનું પાણી તો એ પણ સંગ્રહ થઈ જાય થઈ શકે એ પણ કામ લાગી ગયું માટી વાપરવા માટે બધી રીતે અને બહાર પણ પાણી ઓછું જતું રયે ગટરો ઓછી વધુ ઉભરાય બધી એ એટલે સોસાયટીમાં એવું હોય છે કે બે ટાંકા બનાવે પણ વરસાદમાં આવતું પાણી ડાયરેક જતું રહે એમ ટાંકામાં એવી રીતે
અને પાછું અમુક લોકો છે ને પાણી પણ બગાડતા હોય છે બઉ વધારે પડતું ને સાફ સફાઈ માટે કરીને પાણી બહુ બગાડત એના વિશેે શું કેવું
હા કરવું પડે અને ઓછું ઢોળવાનું હમ પછી પાતળમાંથી પાણી ઓછું થઈ જાય ને પછી વધારે થોડું થોડું કરીએ એટલે આપડે શું થાય પછી
ઓકે ચલો બાય
હા ભાઈ